હ હા કેમ છો
મજામાં તમે કેમ છો
હું પણ મજામાં છું કેવ તમે
આજે આપણે પ્રામાણિકતા ના મહત્વ વિશે વાત કરીએ તમારા માટે પ્રામાણિકતા એટલે શું
હમ મારા મતે પ્રામાણિકતા એટલે સાચ સાચું બોલવું સાચું વર્તન કરવું ને દરેક પરિસ્થિતિ માં સત્યનો સાથ આપવો તે છે
સાચી વાત ઘણા લોકો માને છે કે ક્યારેક જૂઠું બોલવા થી મુશ્કેલી ટળી શકે છે
હમ મુશ્કેલી થોડા સમય માટે ટળી શકે પરંતુ લાંબા ગાળે જૂઠું વિશ્વાસ ને તોડી નાખે છે
હમ્ એટલે વિશ્વાસ અને પ્રામાણિકતા એકબીજા સાથે જોડાયેલા છે
હા એક વાર વિશ્વાસ તૂટી જાય પછી તેને ફરી મેળવવો ખુબ જ મુશ્કેલ બને છે
વિદ્યાર્થી જીવનમાં પ્રામાણિકતા કેટલી જરૂરી છે
હમ મારા મતે ખુબ જરૂરી છે જો વિદ્યાર્થી પરીક્ષામાં ન લ કરીને સારા ગુણ મેળવે તો તેને સાચું જ્ઞાન ક્યારેય મળતું નથી
હમ એટલે મહેનત કરીને મેળવેલી સફળતા જ સાચી સફળતા કહેવાય
હા બિલકુલ સાચું કહી મહેનત થી મળેલી સફળતા તમાં વિશ્વાસ પણ વધારે છે
હમ નોકરીમાં પણ પ્રામાણિકતા એટલી જ મહત્વની છે ને
હા જે કર્મચારી ઈમાનદારીથી કામ કરે છે તેના પર કંપનીને વિશ્વાસ રહે છે અનેને તેને વધુ જવાબદારીઓ પણ મળે છે
હમ વેપારમાં પણ ગ્રાહકો નો વિશ્વાસ જીતવો જરૂરી છ
હમ સાચું કહ્યું જો વેપારી ગ્રાહક સાથે પ્રામાણિક રહે તો ગ્રાહક વારંવાર તેની પાસે જ આવે છે
હમ હા એ તોું સાચું ઘણા લોકો માને છે કે આજના સમયમાં પ્રામાણિક રહીને સફળ થવું મુશ્કેલ ઉશકેલ છે
હમ મુશ્કેલ હોય શકે પરંતુ અશક્ય તો નથી ને ધીમે ધીમે મળેલી સફળતા પણ લાંબા સમય સુધી ટકાઈ રહે છે
હા એ તો છે અ પરિવારમાં પ્રામાણિકતા નું શું મહત્વ છે
પરિવારમાં સંબંધો વિશ્વાસ પર ટકેલા હોય છે જો પરિવાર ના સભ્યો એકબીજાની સાથે સાચું બોલે તો સંબંધો વધજુ મજબૂત બને છે અને તેમના વચ્ચેનુ બોન્ડિંગ પણ સારું રહે છે
હમ જો કોઈ વ્યક્તિ પોતાની ભૂલ સ્વીકારી લે તો
તો તે પણ પ્રામાણિકતાની નિશાની જ છે કેમ કે દરેક થી ભૂલ થાય છે પરંતુ પોતાની ભૂલ સ્વીકારીને તેને સુધારવાનો પ્રયત્ન કરવો પ્રયત્ન કરવો એ સૌથી મહત્વનો છે
હમ એ તો સાચું છે. ક્યારેક લોકો સજા મળવાના ડર થી સાચું બોલતા નથી.
હા પરંતુ સત્ય સ્વીકારી લેવાથી ઘણી વખત લોકો આપણો નિખાલસ સ્વભાવ સમજે છે અને વિશ્વાસ પણ વધે છે.
એટલે પ્રમાણિકતા માત્ર સત્ય બોલવાનું નામ નથી.
હા બિલકુલ સાચું. પ્રામાણિકતા એટલે વિચારો શબ્દો અને વર્તનમાં સચ્ચાઈ રાખવી તે છે.
આજની વાતચીત પરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પ્રામાણિક તા જીવનના દરેક ક્ષેત્ર માં જરૂરી છો.
હા પ્રામાણિક વ્યક્તિ કદાચ ધીમે આગળ વધે. પરંતુ તે માન વિશ્વાસ ને આત્મ સંતોષ જરૂર મેળવે છે.
હા સાચું કહ્યું.
શું તમને લાગે છે કે પ્રામાણિક વ્યક્તિને હંમેશા મુશ્કેલીઓ સામનો કરવો પડે છે?
હમ ક્યારે હા કારણ કે સત્યનો માર્ગ હંમેશા સરળ નથી હોતો. પરંતુ અંતે પ્રામાણિક વ્યક્તિને માન અને વિશ્વાસ જરૂર મળે છે.
હમ. એટલે શરૂઆતમાં મુશ્કેલી આવે તો પણ સત્યનો સાથ છોડવો ના જોઈએ.
હમ્મ બિલકુલ. સમય જતા લોકો સમજી જાય છે કે આ વ્યક્તિ વિશ્વાસ પાત્ર તો છે.
હમ્મ. આજકાલ ઘણા લોકો નાની નાની વાતમાં પણ જુઠું બોલી દે છે.
હા પણ નાનું જુઠું પણ પછી મોટું બની શકે છે. એક જૂઠું છુપાવવા માટે આપણે બીજું કેટલું જૂઠું બોલવું પડે છે.
એટલે એક વખત જૂઠું બોલવાની ટેવ પડી જાય પછી તે છોડવી મુશ્કેલ બને છે.
હમ સાચું કહ્યું જ્યારે સત્ય બોલનારને કઈ યાદ રાખવું પડતું નથી. કારણ કે તેને જે કહ્યું હોય તે સાચું જ હોય છે.
હમ. શાળામાં શિક્ષકો પણ વિદ્યાર્થીઓને પ્રામાણિક રહેેવાનું શીખવે છે.
હા કારણ કે સારા ગુણો બાળપણથી જ વિકસે છે ને. પ્રામાણિકતા પણ એક એવો જ ગુણ છે.
હા સાચું.
જો કોઈ વિદ્યાર્થી પોતાની ભૂલ શિક્ષક ને સાચી રીતે કહી દે તો
તો ઘણી વખત શિક્ષક ગુસ્સા કરતા વધુ ખુશ થાય છે. કે વિદ્યાર્થી એ સાચું બોલવાની હિંમત બતાવી અને તેને માફ કરી દે છે.
હમ એટલે પ્રામાણિકતા હિંમત અને અ સાથે પણ જોડાયેલી છે.
હા સાચું બોલવા માટે હિંમત જોઈએ જ.
મિત્રો વચ્ચે પ્રામાણિકતા કેટલી મહત્વની છે?
મિત્રો વચ્ચે તો ખુબ જ મહત્વની છે. સાચા મિત્રો એકબીજા થી કશું છુપાવતા નથી અને જરૂર પડે ત્યારે સાચી સલાહ આપે છે.
જો મિત્રો ખોટા રસ્તે જઈ રહ્યા હોય તો
તો સાચો મિત્ર તેને ખુશ કરવા માટે નહીં. પરંતુ તેના ભલા માટે જે સાચું હશે તે સાચી વાત કહે છે.
હમ એટલે સાચી મિત્રતા પણ પ્રામાણિકતા પર ટકી રહે છે.
હા વિશ્વાસ વગર મિત્રતા લાંબા સમય સુધી ટકી રહેતી નથી
જાહેર જીવનમાં નેતાઓ અને અધિકારીઓ માટે પણ પ્રામાણિકતા જરૂરી છે ને
હા ચોક્કસ જરૂરી છે જો જવાબદાર લોકો ઈમાનદારી થી કામ કરે તો સમાજમાં લોકોનો વિશ્વાસ વધે છે.
હમ ભ્રષ્ટાચાર નું એક કારણ પ્રામાણિકતા નો અભાવ પણ છે.
સાચુ કહી કેમ કે જો દરેક વ્યક્ તી પોતાની ફરજ ઈમાનદારી થી નિભાવે ને તો ઘણી સમસ્યાઓ ઓછી થઈ શકે છે.
હમ પ્રામાણિક વ્યક્તિને સૌથી મોટો ફાયદો શું મળે છે?
હમ મારા મતે સૌથી મોટો ફાયદો તે મનની શાંતિ છે. તેને કોઈ વાત છુપાવવાનો ડર રહેતો નથી ને તે શાંત થી પોતાનું જીવન જીવી શકે છે અને આનંદ માણી શકે છે.
હમ સાચું કયું તમે. એટલે જ રાત્રે નિરાતે ઊગ પણ આવી જાય.
હમ બિલકુલ સ્વચ્છ અંતર આત્મા કરતાં મોટું સુખ બીજું કોઈ જ નથી.
હમ ઘણા લોકો ટૂંકા રસ્તા થી સફળ થવાનો પ્રયાસ કરે છે.
હા પણ એવી સફળતા લાંબા સમય સુધી ટકતી નથી. સત્ય અને મહેનત પર મળેલી સફળતા વધુ મજબૂત હોય છે.
હમ સાચું કહ્યું તમે. એટલે જ જીવનમાં નામ માન અને વિશ્વાસ મેળવવા માટે પ્રામાણિક તા ખુબ જરૂરી છે.
હા અને આ ગુણ માત્ર બોલવામાં નહી પરંતુ દરેક કાર્યમાં દેખાવો જોઈએ.
હા એ તો છે. આજની ચર્ચાથી મને સમજાયું કે પ્રમાણિકતા એ વ્ય ક્તિ નું સૌથી મોટું આભૂષણ છેસ
હા હું પણ માનું છું તમને તમારા જીવનમાં ક્યારેય પ્રામાણિકતા થી કોઈ સજા મળવાથી બચી છે એવી કોઈ ઘટના યાદ છે તમને?
ના મને તો કોઈ ઘટના યાદ આવતી નથી એમ.
હમ મારી સાથે એક વાર એવું થયું હતું. જયારે હું મારી સ્કૂલ માં ભણતો હતો શાળાએ ગયો હતો. ત્યારે મારાથી ભૂલથી જે રમત ગમતના સાધનો એમાંથી જે દડો હતો તે તૂટી ગયો હતો જયારે સર મને પૂછ્યું કે આ દડો કોને તોડ્યો છે ત્યારે મને જૂઠું બોલવા કરતા સાચું બોલવું વધારે સારું લાગ્યું ને મેં પ્રામાણિકતા બતાવીને સરને કહ્યું કે સર ભૂલથી મારાથી આવી રીતે આ તૂટી ગયું છે ત્યારે સરે બધા વચે મને ઊભો કરીને કહ્યું હતું કે આનાથી ભૂલ થઈ છે પણ તેને આ સ્વીકારવાની હિંમત કરી છે. જેથી આપડે તેને માફ કરીએ છીએ અને બધા લોકોને કહ્યું કે બધાને આવું કરવું જોઈએ અનેને સાચું બોલવાની હિંમત કરવી જોઈએ કેમ કે પ્રામાણિકતા એવો ગુણ છે એ જો બાળપણ થી આપડા જીવનમાં આવી જાય ને તો આપણું જીવન ખુબ સારું રહે છે અને શાંતિ થી જીવન પસાર કરી શકીએ છીએ તમારું શું માનવું છે?
હમ મારું પણ એજ માનવું છે તમે બહુ સારી વાત કહી આપણેે હંમેશા સાચું બોલી દેવું જોઈએ અને હંમેશા ઈમાનદાર રહેવું જોઈએ
હા કેમ કે જે વ્યક્તિ સત્ય અને પ્રામાણિક પોતાનો માર્ગ અપનાવે છે ને તે દરેક જગ્યા એ સન્માન મેળવે છે તે ક્યાંય પાછો પડતો નથી અને બીજા લોકો લોકો પણ તેને સન્માનથી અને સારી નજરથી જોવે છે
હમ સાચું કહ્યું તમે અને આપડે પોતાના માટે પણ કોઈ બી ગિલ્ટી ફીલ નથી કરી શકતા આપણે હંમેશા ખુદ માટે સાચ જ વિચારી છું
હા તમારી સાથે ક્યારે એવું બન્યું છે કે ભૂલથી તમને કોઈ દુખ દુકાનદારે વધારે પૈસા આપી દીધા હોય અને તમે પ્રામાણિકતા બતાવીને તેમને વધેલા પૈસા હોય પાછા આપવા માટે ગયા હોય
હા એક વાર એવું થયું હતું અને પછી મેં એમને પાછા આપી દીધા ત
એજ સાચી પ્રામાણિકતા છે અને એજ સૌથી સારો ગુણ છે જો બાળકોમાં નાનપણથી જ પ્રામાણિકતા ન ગુણ વિકસાવવામાં આવે ને તો તે બાળકનું નાનપણ જવાની અને ગટપણ એ ખુબ જ સારી રીતે વીત છે અને તે એક સારો નાગરિક બની શકે છે અને પરિવારમાં પણ તેની ખુબ જ સારી ઈજ્જત અને આબરૂું હોય છે
હા સાચું કહ્યું તમે હવે ફરી પછી આપણેે વાત કરીશું
હા પછી વાત કરી સારું
બાય.
બાય